બોલો કેમ છો તમે?
બસ મજામાં છું, તમારી તબિયત સારી છે ને?
હા, બસ સારી છે પર આજે થોડું જમવાનું મોડું થઈ ગયું, એટલે જમીને બેઠી મે કીધું ફોન કરું
ના ના સાચી વાત છે, આપડણે જમવાનું તો બો ધ્યાન આપવું પડેને જમવા બેઠા હોયને તો શાંતિ થી જમી લેવું જોઈએ. તો એવું વિચારું જો ને આજકાલનું બધું, ખાવાનું કેવું થઈ ગયું છે,
હા, અત્યારે તો બધું વેરાયટી ભી કેટલી બધી છે, ખાવામાં
વેરાયટીની સાચી વાત અને તો મને મન તો એવું લાગે કે જેટલું સરસ ટેસ્ટ મળે છે, ને એટલી જ બધી ઉપાધિઓ ઉઊભી થાય છે, પછી બીમારીના ઘર જે કે બધી જગ્યા એવું ન હોતું પણ મોસ્ટલી મને આવું જોવા મળે છે,
હા
તમે તો ક્રિષ બો ટાઈમ થઈ ગયો તો, કોલ કરું અત્યારે મેં જમીન બધું પરવારી અને પછી મ ઉ એમ કે પછી બહાર પછી હું પાછું કલાક આટા મારું તો થોડુંક, હારું વધારે ખવાઈ ગયું હોય, ને એ રીતના બધી રીતના હેલ્થ માટે સારું તો હું મારું છું. આટા ને એવું તો પછી પેલા વાત લઉં અને પછી એ કરું એમ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
હમ્મ. હમ્મ સાચી વાત છે કેમ કે જો ને આજે અમે કેવું કે રોજનું રોજ ઘરનું ખાતા હોય ને એટલે અમુક અમુક વાર આ આપને એવું થાય કે લાવ ને ભરનું કે ખાવા જઈએ હોટલ બોટલ માં જઈએ. તો અમે ગા ત પંજાબી
ખઈ ને કંટાળીશ જવાય પછી.
પંજાબી પછી જોકે કેવું કે હું એવું માનું છું કે બધી વસ્તુ આપણે જેટલું લિમિટમાં કરીએ ને એટલું સારું. પછી એનું એજ એક જ વસ્તુ પ ટકી રહીએ ને તો પછી એ આપણા માટે ખરાબ સાબિત થઈ શકે.
હા એ તો છે.
ત્યારે અમે હોટલમાં ગયેલા તો પછી પંજાબી ખાધું પણ એ પછી જ મેં તૈયારીમાં જ લીંબુ વાળું પાણી જ પી લીધું સાદું એટલે પછી તૈયારીમાં એ બધું
પહોંચી જાય હા અત્યારે પછી રાતના ટાઈમે તો પછી હેવી ખાઈએ તો પછી તો જરૂરી સોડા પી લવા પાછી. મે ભી મે ભી જોનને અત્યારે તો અમે ગયા તા હોટલમાં તો પછી પીઝા ને બધું ખાધું તો પછી અમે સોડા પીને પછી થોડું ચાલી ગયા.
હમ્મ. સાચી વાત છે. તો પછી એટલે મને કેવું મને બધું સારું અને રોજ આવું ખાવાનું બહુ ચટ થાય એમ કે ઘરનું ઓછું ફાવે. કે ને તો ભાઈ એમાં મંડલ જઈ જાય. કે ના જવય એવું બીજાને જેવું નહી કે નહીં આવું એમ તો પછી મેં જાતે જ પછી ડિસાઇડ કરી લીધું કે આટલું જ બધું ખાવાનું એ છે ને તો પછી હમે બધું જોવું કેમ કે આવું ગરમ પાણી પીવું ને એવું બધું તો કાલ ઉઠી ને આપણને પ્રોબ્લેમ ના થાય.
હા એ તો છે હવે તો આપડે કમાય છે શું કર ખાવા માટે તો કમાય છે.
છે પણ કેવું કે આ માર્કેટમાં પાછું એટલા બધા સ્ટોલને બોલ થઈ ગયા ને સ્ટ્રીટ. પૂર વધારે વેચાય લાગે એવું કેમ કે જો
એ સારું કેહેવાય. કેમ કે એમાં બધું રોજ રોજ નું બનાવ પેલા હોટલમાં તો ફ્રીજમાં બધું સ્ટોર કરે.
હા.
એટલે એ તો સ્ટ્રીટ ફૂડ આમ તો સારું કેહેવાય. એટલે આમ તો એવું નહિ કે રોજ લું બનેલું
હા હા હા એટલે તમે આમ કેવા માંગો છો કે રોજ ન રોજ જેટલું બનતો એટલું વેચી જાય એટલું એટલે પેલું કશું પડી રે કે વાસી બાસી ન કઈ પ્રોબ્મ બલમ નાને હમ અને અત્યારના છોકરાની પાછી એવું બધું જ વધારે ભાવે કેમ કે જો એમની મમ્મીઓ અ તો વધારે ફોનમાં જ ઘુસી રે આખો દિવસ એટલે પણ એ એવું પૈસા આપી દે કે જેું બહાર ખાઈ લો એમ તો પૈસા આપીદે કે જાઓ બહાર ખાઈલો એમ તો બહાર તો બધી કેટલી બધી અત્યારે તો લારીઓ થઈ ગઈ છે જોમ બધા બહારનું જ ખાઈને વધારે પડતા રેતા હોય ને એવું કે ભેલ મળ ચાટ આતે વડાપાવ દાબેલી બધ બધું મળે અને એ વસ્તુઓ જેવી છે ને એ પાછી કે ફટાફટ બની જાય એટલે વાર જ ના લાગે.
ભાવે ને એ તો પાણીપુરી બધા એટલી ખાય છે.
તારે એજ ને અને જ્યારે આપડે ઘરનો ખોરાક ટ્રેડિશનલ ફૂડ ની વાત કરું તો બનતા પી વાર લાગે અને આ જોકે આપણે ગુજરાતી લોકોને તો ચાલી જ જાય રોજ ને રોજ. પણ કેવું કે અમુકવાર આપડું. જોઈએ. આપડું મનજ એવુ કે કે ના આવે બારનું ખાવું પડશે એમ.
હા અને દર વખતે પછી ટાઈમ થાય એટલું બનાવાનો એ બધું વેલા કરતા પછી. ટાઈમ પણ ઓછો હોય તો પછી બહાર ખાઈ લે અમુક વાર.
તમને કેવું આમ બાર નું ફાવે? કે ઘરનું?
આમ તો બને એવું ભાવે પણમ આમ એવું હોય કે ચટ પટાાવું બધું ખાવું હોય પછી બહાર નું વધી જાવે.
હમ્મ, સાચી વાત છે એટલે બહુ રેર કેસમાં એવા લોકો હોય કે જે ઘરનું જ વધારે પ્રિફર કરતા હોય વધારે એટલે એમ મોસ્ટ્લી ખા તા જ ના હોય બહારનું ખબર નઈ એવું પણ એ તો માણસ માણસની વિચાર પર આધાર છે પણ મારું તો પોતે એવું છેે કે મારા શો વધારે પડતો એટલે ખાવા અને કપડાં પહેરવામાં છે તો હું ખાવાની વસ્તુ હોય ને એવું જ નહીં કે પૈસા વાપર વાપર કરવાના પછી પણ બહુ ના વિચારવા રહું મન ખાવાનું મન થાય ને તો હું ખાઈ લઉં એમ. પૈસા કાઢીને.
એ તો સાચી વાત છે. હુંય એમ ભૂખ લાગી હોય તો પછી પાણીપુરી ખાઈ આવું.
સાચી વાત છે. હમ્મ બરાબર.
યટી અલગ-અલગ બધા કેવું બધું અલગ અલગ પેહલે એ ગુનાફા ચોકલેટને
સાચી વાત છે એજ એક ગુનાફાવાળું એટલે મને કેવું થઈ જાય કે જો જેમ કે આ રીલ્સો આપણે અત્યારે તો જોતા હોય મોસ્ટલી બધું રીલ્સો મા આઈ જાય ટોટલી તો મેં જોયું હતું એક ઉનાફા ચોકલેટનું એક જણીની યાશિ છોકરી છે ને રીલ્સ જોઉં છું તો એ સ્પેશલ કુનાફા ખાવા માટે દુબઈ ગઈ સ્પેશિલ તો મને એવું થયું ગયા આપડે આવું ક્યારે મોકો આવશે અને મને એવું ગમે આમ ક્યુરિસિટી આઈ જાય કે એવું તો શું હશે કે લાય મનેય ટેસ્ટ કરવાનું મ
હા તો મે મેં એક વખત છે ને મારા દીદી ગયા હતા ને તમે મંગાઈ હતી. તો પણ હારી હ તુંલે પિસ્તાવાળી અંદર એકદમ ક્રન્ચી ક્રંચી લાગે.
છે ને એ તઈની સ્પેશિયલ એ જગ્યા પર ગયા તત અને એ એવી રીતના બનાઈ હતી કે આખા નર્યા પિસ્તા ને ક્રશ કરી નાખ્યા ચોકલેટની સિરપ હતી અને અંદર સ્ટ્રોબેરી અને એ એ લેયર બનાયેલા એના લેયરસ અલગ અલગ બનાયાતા અને પછી કટ કરીને મૂકી તી એટલી જોરદાર હતી ને પણ. એટલે જોવામાં જેવી હતી તો પછી ખાવામાં કેવી લાગતી હશે એમ. એવું થતું હતું. હમ્મ.
પછી તો બીજું બઉ વધે અલગ અલગ વેરાયટી હતી આવે છે અત્યારે તો એલે અલગ અલગ. ત્યારે તો બઉ કોલેજ હોસ્ટેલ બંદ પડે. પછી પેલું ઠંડીઓમાં હા ઠંડીઓમાં પેલું ચોકલેટ સ્ટ્રોબેરી બહુ ચાલેે.
હમ તો તમે આ વિચાર કરો આ સમર ગયો આપડે ઉનાળામાં જે બરફના સ્ટોલ જે લોકો ખોલે છે આઈસ ડીસ ના એ કેવા અલગ અલગ પોતા નઈ એવા બધા આપડા જેવા થયેલા લોકો પાછા આવી રીતના પોતાનો બ એઝ અ બિઝનેસ તરીકે સ્ટાર્ટઅપ કરી દે છે એ લોકો શરૂઆત અન પોતે જ આ બરફમાં જે આઈસડીશમાં ખાવાના કલરને બધું ઘરે જ બનાવે અને એવા અલગ અલગ ફ્લેવર ના બનાવે કાચી કેરીને એવું બધું જેમ કે આ બધારે તો આવું બધું અમદાવાદમાં બઉ ચાલે આપણને ખબર ના હોય પણ અત્યારે તો રીલ્સ એટલું ટ્રેન્ડિંગમાં થયું છે જે નવું થાય ને એ બધું આઈ જાય અપડેટમાં આવી જાય કે આણે આ ખોલ્યું. તો ખબર પડે કે કેવા લોક કો આમ સંજય શર્માતા નહી કસી શરૂઆત કરતા પેહેલા એ.
હા અને એવું છે અને અત્યારે તો એવું છે કે આપડે કઈક વેફર કે કુરકુરેને કઈક પેકેટ લઈ જઈએ એ આપી અત બધું નાખી નાખે સોસ ને ડુંગળી ને ટામેટા એવુ બધું નાખી ના આપે. એવું એવું નવું એવુ. છા.
તાર તાર તો કમ્પલસરી સેન્ડવીચ જો પહેલા મેં નહી જોયું કે સેન્ડવીચ જોડ આ ચીપ્સ આલે આપણને વેર પર જોડે આવતા જ હોય પણ અત્યારે તો કમ્પલસરી થઈ ગયું કે સેન્ડવિચ જોડું ચાલતા જ હોય એ બેફોર બટાકાની.
હા અત્યારે તો એવું છે. અને બરગર કે એવું લઇ હોય તો જોડે રાઈસ સ્પોક આમ એવું જ હોય કે જોઈએ એમ.
હ અન લોકો પેલું કેવું કે મિસમેચ વસ્તુઓ બહુ ખાય કે જેનું કોઈ મેલ મિલાપ ના હોય ને એવી વસ્તુઓ બોખાય. કે અ ચલા મેગી જોડે ચીઝ ના કેહે પણ ચોકલેટ ઢોસા એ બધું ક્યારે ક ભાવતું હશે લો? કો મન આવું થાય.
આ અમદાવાદ માં તો આઈસક્રીમ સેન્ડવીચ મળે. કે સેન્ડવિચ બ્રે ની અંદર આઈસક્રીમ ને ચીઝ ને બધું નાખે.
હાચી વાત છે.
અને મે મેં ટ્રાય કરી તી અંદર પાઇનેપલ ને આઈસ ક્રીમ ચીઝ ને એ બધુ નાખે. પેલા મને લાગ્યું કે નહી નહી હરે નહી હરે પછી મેં ખાધી. તો આમ થોડી હા હારી લાગી હતી એટલે એક બ્રેડ જ હતી વચ્ચે એટલે. બ્રેડ તો ખાલી મોડી લાગે.
હમ્મ સાચી વાત છે.
ખાલી એ જ ભાયું પેલું ચોકલેટ ડોસા ને એ બધું તમ ગળે ના ઉતરે.
એજ આવી બધી, એવું નહી કે મને કોઈ, મને ખાવાની બધી વસ્તુઓ ગમે, કે પણ જે ખાવા જેવી વસ્તુ એ ખવાય, પણ. જે આવી બધી નવી નવી વસ્તુ, એવું. બધું નાખાવું, પછી એવું તો મને એમને એમ નામ સાંભળીને જ ના ફાવે. પણ જેમ કે આવું આપડે કુનાફા ચોકલેટ, એવી વાત કરી ને, તો આપડે એમ કે, પછી જયારે
આ તો નવી વસ્તુ હોય, એટલે ખવાય.
હા, ભવિષ્યમાં જોઈએ, કદાચ. ખબર નહીં, દુબઈ તો જઈએ કે નહીં. પણ પછી કેવું કે, જે વસ્તુ બહુ ચાલતી, આપડા અહીના લોકો. લોકો પણ આણંદ, બરોડા કે અમદાવાદમાં ટ્રાય કરે, તો જ્યારે આપણે એ જગ્યાએ જઈએ, તો પછી કરી શકાય ટ્રાય, એમ. હું તો એવું જ માનું. કેમ કે, આપણને એવું ના થવું જોઈએ કે, ભાઈ, આ વસ્તુ આપણે જો અફોર્ડેબલ હોય, એ વસ્તુ માટે. તો પછી ખાઈ શકાય, પછી બાકી એવું ના થાય કે, ના, આપડે રોજ. ઘર માં ખાવા ન એ થતો હોય પ્રોબ્લેમ ને, પછી. જેવી મોઘી મોઘી વસ્તુ ના ખવાય.
હા, એજ તો છે.
હમ. કઈ નહીં. ચાલો, પછી મળીએ. તો સારું, સારું. હા. સારું